હલો.
કેમ છો મજામાં.
હા મજામાં તમે કેમ છે.
એકદમ મજામાં બોલો બોલો.
કેવી છે તબિયત.
એકદમ સારી છે તમારે કેવી છે.
બસ સારી સારી મેં કીધું લાઈ બહુ દિવસ થી ફોન નથી થઈ વાત નથી થતો તમને. ફોન કરું અત્યારે.
ના ના એકદમ સાચી વાત છે સારું થયું કોલ કરો મને કો તમે. આટલા ટાઈમે કોલ કર્યો.
હા એટલે મેં કીધું અત્યારે. રિસેસ હતી ઓફિસ માં તમે કીધું લાય તમને ફોન કરું.
હા બસ હું હમણાં હાલ જ જમીને જ ઊભી થઈ.
બરોબર બરોબર હું તમને હા બસ જમી લીધુ જમી લીધું. મેં તમને કેવા માટે કોલ કર્યો. જોકે હું છે ને નવો મારો બિઝનેસ ચાલુ કરું છું સ્ક્રેપ બુક નું.
ઓકે.
બરાબર તમને આઈડિયા છે સ્ક્રેપ બુક વિશે કઈ.
ના મને કોઈ આઈડિયા નથી.
ઓકે તો છે ને સ્ક્રેપ બુકમાં એવું છે કે આપણે લાઈક. આમ નાના નાના ઓકેજન પર પેમ પોસ્ટર ટાઈપ બનાવીને નથી આપતા ગિફ્ટ.
હા હા હા હા.
જેવી રીતે કે ફ્રેન્ડને આપીએ કે આપણે મેમરીઝ બુક ક્રિએટ કરી હોય તો ફોટોઝને પછી એની અંદર કઈક કંઈક લખેલું હોય. પછી એમોજી મૂકેલા હોય હા તો એ કામ ને લાઈક આપણે કોઈ દૂર રહેતું હોય કોઈ તો આપણે એને ઓનલાઈન બી મોકલી શકીએ. અને જો એ લોકોને ડિલિવરી જોઈતી હોય તો આપણે પ્રિન્ટ કરીને. એઝ અ પેપર બેઝ પણ આપી શકીએ.
એટલે એમાં કેવું હોય એટલે પ્રિન્ટ કરવાનું હોય કે તમે જાતે હાથેથી બનાવો છો.
ના એમાં કેવું છે કે હું છે ને મતલબ અમારો ડિવાઈસ લેપટોપ ને યુઝ કર કરી અને બનાવાનું લેપ ટોપ થી જ એ મને બનાવતા આવડે છે.
તો એમાં તમે સોફ્ટવેર વાપરતા હશો ને કઈ.
હા હું કેનવા એપ્લિકેશન આવે ને જે.
હા.
એનો હું વાપરું છું એના માટે. અને પછી એની અંદર અલગ અલગ તમારા લેઆઉટ હોય જેમ કે મેગેઝિન પ્રમાણે હોય બુક વાઈઝ હોય. એ ફોર સાઈઝમાં હોય એવી રીતે અલગ અલગ રીતના બધા લેઆઉટ હોય. એમાં પછી તમારે જે રીતની જરૂરત હોય એ રીતે તમે વાપરી શકો.
અચ્છા બરોબર. હોય કેવા પેજ નું હોય
આપણે એ છે ને આવું ઓલા ઝેરોક્સ ટાઈપ બી ના હોય. હોય ને એકદમ પેજ પતલા બી ના હોય પોસ્ટર હોય ને થોડું જાડું એવી રીતના હોય.
બરોબર.
હા એટલે એમાં તમે છે ને તમારા ફોટોસ રાખી શકો નીચે પછી કઈક તમારે લખવું હોય. પેરેગ્રાફ જેવું કોઈ તમારા ફ્રેન્ડ વિશે હોય. કે તમે કપલ તરીકે ગિફ્ટ આપો છો, કે તમારા હસબન્ડ વાઈફ માટે હોય તો ભી તમે લખી શકો. કોના વિશે,
હા એટલે મેં અત્યારે એની, મતલબ કે જે જાહેરાત કરવાની આવે મેં ઇન્સ્ટાગ્રામ ને એવી રીતે બધે કરી છે, ઓનલાઈન તમેં કી તું એ ચાલુ કરું છું, તમને ભી જરૂર હોય તો મને કેજો.
ચોક્કસ ચોક્કસ એટલે એમ નહીં એમાં તમે. પેજને એવું કેવું હોય એટલે મતલબ, તમે પ્રિન્ટ કરીને આપો છો કે ખાલી બનાવીને જ આપો. ઓછી ઓનલાઈન ઈ પ્રિન્ટ આપો,
હા ના એમાં કેવું હોય છે, કે મતલબ મારી આજુબાજુમાં નજીક છે. કોઈ એરિયા હોય કે જ્યાં ડિલિવરી પોસિબલ હોય થઈ શકતી હોય ડિલિવરી બરોબર, તો ત્યાં અમે લોકો એ લોકોને ઓફલાઈન ભી આપી પણ બહુ દૂરથી ક્યાંક થી ઓર્ડર આવ્યો હોય, અમે લોકો એ રીતે થોડા ઓછા પૈસા એમને ઈમેલ કરી આપીએ, તો પછી એમની જાતે પ્રિન્ટ કરાવી લે,
ઓકે.
હા કે કે આગળ જેવી વસ્તુ આપણે કંઈક મોકલવા કરવા જતા, ખરાબ થઈ ગયું કે પલળી ગયું તો બંને જણાને નુકસાન થાય,
ઓકે.
હા એટલે એ રીતે બંને વસ્તુ અમે રાખી છે, કોઈને ડિલિવરી જોઈતી હોય તો ડિલિવરી ભી મળી જાય. અને અ.. ઈમેલમાં જોઈતું હોય, તો ઈ કોપી પણ મળી જાય એમને
ઓકે
હા તો તમારે કે તમારા મમ્મીને ભી તમારે ગિફ્ટ આપવું હોય, પછી કદાચ તમારી નાની બહેન છે, તમારી બેસ્ટ ફ્રેન્ડ છે, એમને ભી તમારે આપવું હોય, ગિફ્ટમાં તો તમે મને કહેજો, હું તમને ચોક્કસ બનાવી આપીશ, તમને જેવી રીતનું તમારી પસંદનું હોય, તમારે જેવો ટેક્સ લખવો હોય એ કોઈ બી રીતે હું તમને કસ્ટમાઈઝ કરી અને બનાવી આપીશ.
બરોબર છે, લે એમાંથી શું ભાવ હોય?
એમાં એવું હોય છે, કે પેજ પ્રમાણે હોય બે પેજો હોય, ચાર પેજ હોય, છ પેજ હોય, આઠ પેજ હોય. આવી રીતે પેજ પ્રમાણે ભાવ ચાલતો હોય છે, અત્યારે તો આનો બહુ જ ક્રેઝ છે, એમ કે મતલબ ફ્રેન્ડ સર્કલ હોય ને, એ લોકો એક-બીજાને બહુ આવું ગિફ્ટ કરતા હોય. પછી તમારે બઉ મોટું જોઈતું હોય, મોટું બરોબર તો આપડે એક પેજમાં ભી બનાવી દઈએ, જેની તમે ફ્રેમ ભી કરાઈ શકો.
બરોબર
હા તો બધી રીતના અવેલેબલ છે, બધી વસ્તુમાં હું કરીને અ, કસ્ટમરને પ્રોવાઈડ કરું છું.
ઓકે અને એમાં જે ફ્રન્ટ પેજ હોય, તમે અગર ઓનલાઈન બનાવો જો કેનવા એનાથી, તો એમાં જેમ કે ફ્રન્ટ પેજમાં આપણે અલગ-અલગ જાતની જોઈતી હોય કોઈ કટિંગ વાળું હોય કેવું
હા-હા હા, એ બધું જ થઇ જાય, ખબર છે પછી પેલા હેરિટેજ ડિઝાઇન આવે છે. કે જૂના-જૂના ફૂલ હોય, પછી એવા એકદમ લાઈટ આપડે જૂના જમાનામાં કેવા કલર હોય, પછી આપડે પી પર પાડી હોય એવી ટાઈપનું ડિઝાઇન હોય, એ બધી ડિઝાઇન તમને મળી જાય, કસ્ટમાઈઝ કરેલી
બરોબર છે.
હા, એટલે મેં છે ને અત્યારે એનું રીલ શૂટિંગ ને બધું ચાલુ કર્યું છે, જે મારા માટે મેં થોડા એડવરટાઈઝ માટે બનાયા તા
બરોબર
મેં ફોટો ને રીલ શૂટિંગ ચાલુ કરાયું છે, તો હું તમને છે ને મોકલીશ તો તમે બને એટલુ તમારા ફ્રેન્ડ્ સ ને બી આગળ મોકલજો અને તમારે બી કોઈને બી જરૂરત હોય ને તો તમને કેજો મારો નંબર આપજો એમને
ચોક્કસ-ચોક્કસ, તમને.. આવો આઈડિયા ક્યાંથી આયો આવું કરવાનો?
હું અત્યારે બાર છું અને નીકળું એટલે
બરોબર
બરોબર
બીજું બધું
બરોબર તો તમે ખાલી કેનવા જ વાપરો છો?
હા હું ખાલી કેનવા જ વાપરુ છું. પણ પછી એકદમ કોઈને જરૂરી હોય તો બહુ જલ્દી બનાવ હોય તો હું એ લોકો
બરોબર બરોબર
ઈ પણ થઈ જાય.
તો તમે કેટલા ઓડર્સ લીધા? અત્યાર સુધી ઓડર્સ લીધું કોઈ?
ત્યારે મેમ અમારે ઘરગથ્થુ કહીએ આપડ ફ્રેન્ડસર્કલમાં હોયને મારા ઘરે પછી જ બનાવી શકીએ
બરોબર તો તમે આવું ડિઝાઇનિંગ કરો છો? તો તમને ગ્રાફિક ડિઝાઇનિંગ પણ આવડતું જ હશે ને?
આવડે છે પણ હજુ મેં હજી સુધી એક પણ વાર એનું ટ્રાય નથી કર્યું એમ
બરોબર, તો આજ તમે રોજ
કર્યું નથી એમ
બરોબર
હા, મારું આંગળ છે, હા આ. મારો આગળ પ્લાન છે કે આપડે ખબર છે કે આ નાની નોટ્સ લગાઇને આપીએ છીએ કે કાર્ડ્સ બનાઇને આ પીએ છે.
હ‌હ અ
એવી રીતનું શીખવાનું છેને ટ્રાય પણ હજુ સુધી મેં કર્યું નથી.
બરોબર છે.
હા.
તો તમે આ રીલ, શૂટિંગને પોસ્ટિંગ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીને એ બધું ક્યાંથી બનાવો છો?
એ છે ને મેં મારો એક ભાઈ છે ને એને આવડે જ શૂટ કરતા તો એ શૂટિંગ કરી દે ને એડિટ છે ને એડિટ મારી બેહેનને વિડીયોને એ બધું સારું એડિટ કરતાં આવડે છે તો એ મારું ઇન્સ્ટાગ્રામ જે ડિજિટલ બધું હેન્ડલ હોયને એ મારો ભાઈને મારી બેન જ કરે છે હેન્ડલ.
અચ્છા.
હા એટલે હું કેવું બનાઈને કરી દઉં તૈયાર તો બીજા કોઈ બનાવમાં લાગી હોઉં તો એ લોકો વરચે શૂટિંગ બતાઈ દે
બોરોબર
હ અ કેમ કે અત્યારે ડિજિટલ માર્કેટિંગ પર આપડે એડવર્ટાઈઝ ના કરીએ તો આપડો ધંધો ચાલે જ નઈ. બધી વસ્તુમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ પર તો થઈ જ ગયું છે એમ.
હા એટલે તો મેં તમને પૂછ્યું કે આ તમે ક્યાંથી કરો છો એકચુઅલી છે ને આ ગ્રાફિકનું કામ હું કરું છું એટલે મેં તમને કીધું કે તમે વાર કોઈને આપો ને તમારે પૈસા વધારે થાય એના કરતા આ ગ્રાફિક ડિઝઇનિંગનું આખું કામ હું કરું છું સ્ટોરી બનાવાનું, ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનું, પોસ્ટ બનાવાનું. એ બધુજ મું કરું છું તો તમારે કરાવું હોય તો તમે મને કેજો હા.
બરોબર, બરોબર. મને એવું ખબર જ નતિ કે તમે બી કરો છો નહીતો હું તમારો કોન્ટેક્ટ કરતી જ.
હા એટલે કઈ વાંધો નહી તમે આગળ આગળ કઈ એવું પ્લાનિંગ કરો તો મને કેજો.
હા, હા ચોક્કસ મારે છે જ વિચાર બીજા ડિજિટલ બે ત્રણ પ્લેટફોર્મ પર. આગળ વધારવાનું ને પછી એમેઝોન અને મીશો જેવા જે પ્લેટફોર્મ છે ને એમાં બી ડિલિવરી કરવાનું.
હા એ વસ્તુ તમે કરી શકો.
હા અને પછી એવો બી વિચાર છે કે આપડે બ્લિંકટ એવી જે પાંચ મિનિટમાં ડિલિવરી કરી આપે ને તો એ લોકોને ઓલા એકદમ ઈમરજન્સી માં બર્થ ડે વિશિષ કાર્ડ કે એવું ના કઈ જોયતું હોય.
હા.
એ પણ હું વિચારું છું કે એ કરીને તૈયાર રાખવાના અને જેવી ડિલિવરી નો ઓર્ડર મળે તો આપડે પહોંચાડી દેવાનું કસ્ટમ સુધી.
અને એ વાત તમારી સાચી એમાં તમને સૌથી વધારે સેલિંગ મળે. અને ફટાફટ તમે ઓર્ડર બી આપી શકો. ક્લાયન્ટ તમારી જોડે ઓર્ડર લઈ શકે.
હા હા એટલે જ એ વિચાર કર્યો છેં પણ મેં કીધું પેલા થોડું નાના એ ચાલુ કર્યું છે તમે તો આ બાબતે ફોન પહોંચે કે બધાના ડીવાઈસ સુધી પહોંચે તો એ લોકોને વધારે આઈડિયા આવે વસ્તુ માટે.
હા એ વાત તો તમારી સાચી છે હ પેલા એવું કરાય કઈ વાંધો નઈ. તો મને ફોટોસ ને એવું મોકલ જો મને જે બી ગમશે હું તમને એનો ઓર્ડર આપીશ.
ચોક્કસ ચોક્કસ હ, તમે મને કેજો તમને કેવી રીતનું કસ્ટમાઈઝ કરાવું છે, કેવી રીતનું છે બરોબર.
હા બરોબર હું તમને બધું જ કહીશ કે મારે કેવી રીતનું કરાવું છે કેવી ડિઝાઇનમાં કરાવું છે.
હા અને પછી તમારા મતલબ જેવી રીતે ફોટોસ ને મોકલશો એમ હું તમને કસ્ટમાઈઝ કરી અને બની આ
ઓકે, ઓકે સારું. સારું, ચલો હા આવજો, હા મળીએ, હા.